વયો જાઉં
આઈ હું કામ છે સુ કરો હલો હલો આજ મારે ને ટાવર માં તમાર શું હલો આનું આય મેં હું હા મારે હલો તમાર ત્યાં હું કરો હલો
હાલો.
હલો હું કરુશુ. હા બેઈ હાલો.
હા
કોણ ગઈથી નેર માં ગઈ તી.
વીસ કાડો
વિસ સાથે. નેર મા નથી ગઈ. હલો.
હલો.
હલો શુ કર.
હિસ્કા ખાવી નળે બેહેન હાલો હિંડોળે બેહેન ઈસ્કા ખાવ
ઠે હિસકાઠે કે હા હાલો.
હાલો.
નેરમા નથી નેરમા નતી ગઈ.
એથી ને.
હા કઈયા આવે. ઠે થોડુંક રહયુ તમાર પા પાણી આવ્યું તું હ અ માર નેદવા આવું ને પાણી આયુ તું તે કેટલું આવી છે.
લાટ આયવુ તું.
હા તે કેટલા હ અરે આવ્યું તું ઘરમાં ભરાઈ ગયું. અરે જમાઈ ખરે કેડે? અમારે તો ઘરમાં પાણી આવ્યું તું અમાર અ ઘડી ગ્યું તું ઘર માં. હા તે બધું. પણ તી અમે પછી આખી રાત જાગ્યા પછી થોડું પાણી વિતરું ને પછી અમે અવે તા ઉતરી ન વઈ આવ્યા ઓલે ઘેર વઈ આવ્યા કોક ની ઘેર બીજા ના ઘેર
તા તા બેનો સડી જવાય.
તા બે કેમ વરસાદ
ધા બેનો છેડી જવાય- - ભલે ની પલળીએ પણ ગરમાં તો પાણી ન આવે આવે.
ઘરમાં તો પણ અવધ તો શું કરું?
બહુ વરસાદ આવતો હતો એવું શે.
હા. હા. હાલો- - હાલો- -
હાલો- - બોલો ને?
હા હું કરે?
એઝો બાર આવી વરસાદ - - વરસાદમાં આવી બાર. નાવાની મજા આવે?
એ નાવાની મજા આવે? અમારે તો ધીમે થી આવે. હોવે હોવે. બોય છે પાણી આવી- -
પાણી આઈસે હો.
હા.
હા હ તમે કઈકમ ધા બેસડી જાય.
એટલું બધું આવશે એટલું બધું આવશે. ચ્યાાલ છે.
હા.
તો ઉતરા હૈ ઉતરા હૈ. ઉતરા એમ કો તો આવું અગર હું આવું ઉતરાય એમ હોય તો.
કામમાં- - હાલો હા વેલા હાર ગામમાં હો
વેલા રાખડી આવી જ હો. હા ખટલા સાકર રાખજો મારા
અમાર ઘર ખાવા હોઈ જો.
કેયા અમારા કઈ ના ઉતરાય એવું નથી હો. કર રાખજો રોટલો
યા.
હું કરે? તરા મમ્મી શુ કરે?
મારી મમ્મી ઘરે છે.
તાર મમ્મી ઘેર છે?
હા.
હે સંગી હું કરે?
સંગી આયા છે.
ઠક સંગી નાશે વરસાદ તો બોલ આવ્યો લાગે કં અવાજ આવે.
બોવ આવે જો ને આવો વરસાદ અવાજ કેવો આવે.
હ અવાજ ફૂલ આવે એમ તો કો દુકાન ખુલો છે ના જ તો
હા હ ખુલ્લી શે કા લેવાનું છે?
હા મારે તો શાક તો બનાવવું પડશે ને સેવ ટમેટાનું તો ત્રણ વરસાદ ચાલુ છે તો હું લેવા જઉં. કઈ બકાલા વાળાય નથી આવતા. અમારે એ બાજુ ન આવતા નેરુ વટી ને અમારી બાજુ ના આવતા નેરવટીને
નથી આવતા
નારે ના
હા એ તો કાયમ આવે
હે
આ તો કઈ મારો હા
માં તો કઈ ન દાડી લ આવે તો બેન ફ કઈ શાખાય હોય નહી ભીખુ રહેવું પડે એવું થાય હાવ
શરદી કર ન હોય
ના ર બેન એને તો ભણવા વહી જાય.
ભણવા વહી જાય.
હા સધી ભણવા વહી જાય. ટીંબી બી જાય.
ટિં બી તાય
હા
બસ મજાતી હ ને
બસ માં જાય નય ગાડી લઈને જાય ઘરની ગાડી લઈ ને બસ છોડી આવે હા ડીઝલ બાળી ને જાય બેન એક તો વાપરવા નાય ઘટે ને હું કરું.
એવું છે.
તો મજૂરી માથે કઈ વધે બેન બે ત્રણ છોકરા ભણે ને બે જણા કામે વરસાદ ચાલુ હોય તો પછી હું કરવું તો ક્યાં દાળી એ જઉ કોઈ દાળિ ન બરકે હાલો. હલો કેમ બોલતા હલો. હાલો. હલો.
અહીં બાર ઉભી
ઠે વરસાદ બંધ થઈજયો લાગે.
ધીમો ધીમો આવે જ
ઠે સુંદરને હું કર બધા.
એ બધા ગયા
એ પુના ત વાડીયે જ
હા એ ડી વાડી જા.
પન્યાઈ ને
પૂણ્યા આગિયાર છે.
હે ત દાડીએ કે લાઉ બુ
હા અમે લઈ જાયજ દાળી અમાર આવું.
કે બુટી પાલવાનું તો ઈચ્છા આવી પછી એ આપડે થોડું થોડું તો આવડી ગયું છે.
હા બ્યુટી પાર્લર નું હવે બે જાણ છે તો આવડી જ હે.
હા.
પછી સિલાઈ નું શીખવાનું છે હા.
હા શ
આવી જા કાયમ.
એ હા.
ન કર ની આવડે.
એ હા
દાડિયે વઈ જ તે
ન હોય બૂટીપાર્લર માં જવાનું છે હું અત્યારે બૂયુટીપાર્લરમાં છે અહીંયા. બેનું હા.
હું યે ના જ આવીશ.
હા.
હા હું બાર ઊભી
છે બારું ઊભી એમન. હા. છે હું આહીંયા છે બે આ બેનું છે ને આ મોટી પાર્લરનું હિકે નું આઈ બરો. કરો છું.
એવું છે તને આવડી જાય આઇબ્રો.
હા મને આવડી ગીયો.
ફૂલ ફાવી ગીયુ.
હા આમ ધીમા-ધીમા આજે તાત્કાલિક ન ફાવેને તો બે તન જઈશું ને તો ફાવી જાહે. હા તને આવડી ગયું?
પડી ગયું
હા એવું આવડી ગયું હે.
હા આ.
આવડી તો ગીયુ પણ ચાલી એમ જરીક ઓછું કાલ આવડી જાહે
હા તે કાયમ આવી જાય એટલે આવડી જાય
યા બેન ક્યા
હા એનું નો હાલે સ
હા અઠાર વરહના હોય એને હાલે ને એવું
ઓલુ ફોર્મ ભર્યું સિલાઈનું?
સિલાઈ નું ભરવાનું છે, આ બુટી પાર્લર નું પેલા ઓલું થઇ જાય ને પછી ઈ ભરવાનું છે.
કેડી ભરવુ પસી બંધ થઇ જાહે
બંધ થઇ જાહે?
હા ગઢડા જાવું પડશે તારે ડાખલો કાઢવા
તો ભલેન જાવુ પડે
હવ પંદર દિ ની વાર છે, ા આલો નહી સાલુ છે, હાલો હાલો. તો અહે હાલો.